હા બોલ કેમ છે?
મજામાં.
બરાબર.
હવે શું કરે મજામાં રહેેવા જ પડે.
હા એજ ની રહે તો પણ કોન તને ખુશ કરવા આવે બોલ.
એટલે જ તો એ જ વિચારીને ખુશ રહી જામ. નથી બિલકુલ નથી.
અને રીલ જોઈ જોઈને મને એમ થાય વાવો વાવો કપલ વાળા.
હમ. અરે મારામાં તો વધારે પેલું જંતર મંતર પ્રોટેસ્ટ વાળો એ જ આવ્યા કરે.
મારામાં બી એ કઈ પ્રોટેસ્ટ કરે એમ. વ ખાવા વગર.
એજ.
અ આપડે બધી ગમતમની વાત કરતા છે તો આ એ લોકો લેતા છે કે!
શું?
એટલે છોડ ચાલ ની બોલાય આતો કોલ ચાલુ. બોલો બીજું કા કા કા ફરવાનું કઈ પ્લેન છે ફરવાનું!
પ્લેન તો હવે ચોમાસું જ અર્ધે થી નીકળી ગયું તો
અહિયાં ધરમપુર માં બી ફરવાનું બહુ બધું. જગ્યા છે વોટરફોલ્ વિલ્સન છે. મેં બી કોઈ દિવસ નહી ગયા કેમ કે બહુ દૂર છે ને અહીંથી તો.
ના ધરમપુર તો નજીક છે રે કેમ કે ધરમપુર ની કેટલી બધી બસ આવે વલસાડમાં.
પુર સુધી બસ જશે પછી ત્યાંથી ગાડી લઈને જવું પડશે.
એ બી છે.
એમ એવું નહ કે બસ માંથી ઉતર ને પહોંચી ગયા ત્યાં આવી રીતે
તો પૂજા લોકો ખબર.
અરે લોકો કેટલા બધા છોકરા સાથે ફરે. તવે છોકરા પાસે તો ગાડી હોય ને બધા જોયા છે.
એજ.
હમ મેને ફોલો કરું ને એટલે આવે ને.
મેભી. પૂજા જ ન પેલી માંગ પાડીને ની‌ની.
ત કહી અચ્છ પતલી પતલી.
પતલી ઓ ઓરેંજ વડવાડી.
ઓરેન્જ વાળ એ કોણ આ આ કોણ છે?
એક પરી છે પરી ની બીજી તે.
ના ના ઓરેન્જ સોકરી ખબર નઈ.
તે પરી તે જાડી જાડી તે બીજી તે પતલી પતલી તે.
મેં એની વાત કરતી હતી જાડી વાળી હવે એ પતલી પતલી ચશ્મા પહેરે એ!
ચશ્મા નથી પહેરતી પ એ ચશ્મા પેરે હું નામ એનું લિપસ્ટસ્ટિક લગાય આવે!
હું તો કોની વાત કરે મને સેન્ડ કરજે.
અરે, તું ઓળખે એને
કે દેખાય.
એને તો પેલી.
એવરી વુમન ઇઝ બ્યુટીફુલ બટ ફિી બતા ગોરી હૈ કાલી હૈ કેસી હૈ.
ગોરી હે ગોરી હે
નહિ જાનતી મુજે યાદ ન આ રા ફેસ.
અરે છે રે તને યાદ છે તારી સ્કૂલની છે સાાયદ હા.
અ ફોટો મોકલજે.
સારું એ લોકો બહ બધું ફરે યાર.
અચ્છા બધી વુમેન બ્યુટી બધા છોકરાની હોય એ લોકોમાં થોડી ખામી તો હોય.
એજ તો અરે મે તો. મેં તો બે ત્રણ રીલ જોયું વલસાડની કે આ હિડન.
હા હોય હિડન પ્લેસ આવ્યા કરે મારા માં ભી.
મેં વિચાર હવે આમાં હી હિડન શું રહ્યું એજ મેં વિચાર આમાં હિડન. શુ રહ્યું હવે.
અરે કઈ સારું બી ન હોય એમ હિડન બોલીને મેં એમ જોવું આખું વિડીયોને પછી નીકળ્યા હું કઈ બી નહી કઈ સારું. મને લાગે કઈ તો હારૂ બતાવશે પછી મેં જોવા જઈ ને. પછી હું બતાય એમ ઘાસપુર સાડી કઈ.
ઘાસફુસ બી નહિ કંટાવાળી જગ્યા.
હા એવું જ.
આખું ખાલી એમ જ મેં બી એમ લખી દેવા ગોઈંગ ટુ શો યુઅર હિડન પ્લેસ ને પછી. મારૂ કોલેજ બતાાય દેવા.
હીડેન જેમ વલસાડનું.
કઈ બી હું મકીયા કરે
પણ એવું કઈ નથી એમ મને છે ને કોઈ બી પૂછે અરે રેન્ડમ કોઈ બી પૂછે મને કે તું ક્યાં કોલેજ કરે મેં કેવ વલસાડ તો સીધું પુછે તીથલ રોડ મે કેવ હા.
હમ્મ એક જ તો છે અરે ટુ વલસાડ માં એક જ તો છે આશા ને.
અરે પણ મે જલ જ્યાર સુધી એડમિશન નથી લીધું વલસાડ તિથલ રોડ એવું કઈ મને ખબર બી ની ને. એવા એવા લોકોને ખબર ને જેને મેં ઓળખું બી ની મે કીધું બધા. ત્યાથી જ કોલેજ કર્યું છે કે શું એવું જ લાગતું તું.
હમ્મ
બધા ત્યાંથી જ કોલેજ કરેલુ કે શું.
બધા ફર્યા જ કરે અહીં અમારા જેવા નથી બધા.
હમ્મ હામરે જે
મેં તો મારા એરિયામાં બી ખોવાઈ જાઉં બોલ
હમ્મ
મે તો મારા એરિયામાં બી ખોવાઈ જાવ.
ગલી જ તેવીઓ છે તો મને તો યાદ બી ની હવે આવે તો.
મને અહીંયા ન યાદ છે બટ થોડુંક દૂર જવા ને અગર મારા એરિયા થી થોડુંક જ્યાં અમે કોઈ દિવસ ની ગયેલું પછી તાંમે ખોવાઈ જ જાાવ
બરાબર
ફજ ફરે લોકોને સારું હોય.
હમ અરે એક વાર ગાડી લઈ લેવાની છું શીખી જવાની છે.
હા હા એજ ને
પછી ભાઈ ઘરે કીધું મેં ચાયલી
હા મારી હિન્દી ઇન્ટરફેર કરે વાત છે વાત છે થોડીક
થોડી બસ
એ નીકળવાની કોશિશ કરે એમ વચ્ચે વચ્ચે
હ તો બરા
હા એજ કરું છું. એ આ થક યુ ખાવામાં શું ગમે તને
મને બટાકા
બટાકા મતલબ કોઈ ડીશ
બેેશ તો પાનીપૂરી
સૌથી ફેવરેટ પાણીપુરી
હા કેટલું બી ખાઈ શકું.
ઓ ના મારા લિમિટ છે પાણીપુરી વધારે નહી ખાઈ શકો
મને આટલી કોઈ ફેવરેટ ડિશ નથી એક લિમિટ સુધી પછી મતલબ આટલું નહી ખવાય એવું અમુક કઈને કે કેટલું બી પેટ ભરાયલા ખાઈ શકો તેટલ નહી થાય મારું.
મને વોમિટ થઈ જાય અગર વધારે ખાવં તો
તેવું જ
એમ તો મેં મંચુરિયન વગેરે બહુ ગમે ચાઇનીઝ
હમ ઘરે ક્યારે પરમિશન ગવાની અહં ફરવાવાની ડાંગ માં ફરવાની ક્યારે પરમિશન માગવા
મેં માગુ હું મને ખબર છે નહી જવા દેશે તો
અરે હવે ત્રીજું વર્ષ પતવાવાનું કોલેજ પતવાવાનું
હવે એમ લાગે જોબ કર તો જ મળશે
એવું જ લાગે આપડે ફર્સ્ટ ઈયર માં તો ત્યારે ડિસાાઈડ કરેલું કે
હા એ ફર્સ્ટ યર ક્યાય નીકળી ગયું ખબર બી નહી પડતું
તેજ
કે આવું લાગે કે આ વાત તો અમે થોડાક દિવસ પહેલા જ કર રહ્યા હતા. એમ કે બ પરમિશન લેવા
અને હવે આપડું ક્યારે કોોલેજ પતિ જશે એ બી ન ખબર પડશે આપણને
હા બહુ જલ્દી નીકળી ગયું ખબર નહ પડ્યું મેં ફર્સ્ટ યરમાં આવેલીું તો મેં વિચારતી હતી ાર કેવી રીતે થઈ ગયું.
હમ અરે મારી ફ્રેન્ડ જોડે અમે વાતો કરતા હતા કે કોલેજમાં છે ને પેલા દિવસ જેના જોડે હાઈ હેલો જરાક ભી થયેલું હોય એના જ જોડે એને સુધી દોસ્તી રહી બાકી કે વચ્ચે જે મળે એના જોડે નહી થાય. સેમ આવું જ થયું આપડે પેલા દિવસે
તમારા સાથે મેં ક્યારે મળેલી ખબર પેલા તો મેં વધારે ડોલી સાથે જ ર એટલે મેં પેલા એ સોના પ્રગતિ લોકો સાથે વાતચીત કરતી. પણ મને થોડુંક એવું લાગતું અજીબ લાગતું કેમ કે મે એક એક વખત એ લોકો સાથે ફ્રેન્ડશીપ તોડી દીધેલું ને તો પછી પાછું એમ વાત કરવામાં બહુ અજીબ લાગતું તો પછી મેં ડોલી સાથે રેવા લાગી કેમ કે કે એકદમ શાંત ક્લાસરૂમમાં કઈ બોલે જ નહી તો મેં વિચાર્યું એની હેલ્પ કરું.
હા.
તો મે એને ફ્રેન્ડ બનાવી પછી. એ નહ આવતી હતી તો મેં બી રજા પાડી દેતી હતી પણ તને તો ખબર નહ કેટલું રજા છે લે. તમે વિચાર્યું કે. ચાલ હવે એકલી જ જવ એ નથી આવું તો હવે હું કરું તો પછી મેં એકલી આવેલી. પછી મેં તમારા સાથે વાત કરેલુ
અરે અમે બી તો કેટલું ઓછું આવતા.
હમ્મ
કેમ કે પછી અમારું બી દૂર થતું એટલે.
હા એ છે ને.
પણ સારું ફ્રેન્ડશીપ થયેલી તો હવે સુધી ચાલતી છે.
પેલા મેં રોશની થી વાત કરેલું કેમ કે રોશની મને ફ્રેન્ડલી લાગતી હતી ને. કોલ પર બીજી હતી.
એ એવું કઈ ન આતી હા મે મે રોસ્ને. કયા કરું મેં કે જો કે બધી છોકરીઓ તારા જ જોડે આવીને વાત કરે મારામાં કે હું કાટ. એ લાગેલા છે મગ.
અરે તું પલ પર હતી એટલે મેમે ડિસ્ટર્બ નહી કરું.
હ અને.
ખબર નહી કોનાથી બહુ જ કરતી હતી તો ફસ્ટ ટાઈમ બહુ જ વાત કરતી હતી.
આ હા મારે સાઈડ જોઈલું બી નને તું એ.
અરે મેં જોયલું તો ને.
મેં જોતી હતી ને હા. કુછ ભી કુછ ભી.
હ. અરે તું પતલ નાસવાને એમ ક્યારે બદલવાની પછાડ નું શુક્લ. હવે તો ઈયરન થ લાગ્યું હવે કઈ. ત્યારેું તો તારું પછાડી શુકલા કેવી રીતે લાગશે.
કઈ ન મને ભાગોલો જ ચાલશે. હ આવીવ આવી સ્વર્ણમ. ના ના આવી સર આવી સર ને મો્મા બહ બધા રૂલ્સ ફોલો કરવા પડે.
એ તો છે શુક્લા અમારા વાડી બની જશે તું.
એમાં કેટલું તમાર રીતિ રવાજ રહી હું ને હું રહી.
હોય બટ મે તો મેં તો કઈ ફોલો નહી કરા.
હમ જોઈએ ને.
એટલે મારે મને મને નહીં ગમે મારું એમ કલ્ચર.
એવું કેમ.
અરે ખબર ને છો છોકરાઓને બહુ ભાવ આપે છોકરીઓને ઓછું.
ને એક તો મને આ વાત થી બહુ દીકત છે.
એજ ને છોકરીઓને આટલું નઈ કરે જેટલું છોકરા નું કરે પછી. મતબ બહ એટલે લગ્ન પછી ઘરનું કામ કરો એકદમ. પછી ઘૂઘટ રાખો આ બધું કોણ કરે.
હજુ બી એવું જ નહી ચાલે.
હા એમ કે. તમે મોટા ઘર તમે મોટા ઘર ના કહેવાય તમને જોબ નહી કરવાનું લગન પછી.
બટ હવે એવું નથી પેલા બહોત. તું હવે તો મારે મારું ભાઈ નું લગ્ન થયું એનું વાઇફ બી જોબ કરે.
સારું ને.
હા એ ધીમે ધીમે. નાને લવ મેરેજ તો ભૂલી જ જાઓ નાટક કરે કે અમારે જ કાશમાં.
હમ. અં જમમા ની કયારે.
હા, અમારો કાસ્ટ ચાલુ હોવો જોઈએ એમ કેય.
બરાબર તમારે માટે તેવુંજ ને હમ. સંઘર્ષ કરને થઇ જાય તો.
પૂછું.
એ હવે, ઓય એક કામ કર
તો
એમાં રિપોર્ટ-રિપોર્ટ જો આવે ને જનરેટ રિપોર્ટ કરે અમે
હમ્મ.
કે તો કોઈ કેટલા મિનિટ નું એમ લીધું, કેટલા મિનિટ ની લીધું.
હા સારું.
એમાં અમારું આ બે કોલ નું જો ને એ લોકો કેટલાનું લીધું કેમ કે અમે તો એમ તેમનું વાત વધારે
હા, સારું, જો, ચાલ.
હવે પાછું કરું.
રુક મે જોમ પછી મેસેજ કરું.
હા એટલે લેતા છે કે નહીં, નહી તો પછી બીજું ટોપિક પર વાત કરીએ, જે લોકો એ કે
હા સારું-હા સારું, હમ્મ.
હા.